હા કેમ છો
હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં આજે સ્કૂલમાં ઇન્ડિયન કલ્ચર વિશે વાત થઈ હતી
વાહ ઈન્ડિયન કલ્ચર બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે
હા આપણો દેશ વિવિધતાથી ભરેલો છે
હમ આ તો વાત સારી છે તમારી ભાષા કપડા ખોરાક અને તહેવાર બધું અલગ હોય છે
હા તમને ઈન્ડિયન કલ્ચરની કઈ વસ્તુ સૌથી વધે ગમે છે
મને આપણા તહેવાર બહુ ગમે છે ઇન્ડિયન કલ્ચરથી અને તમે
મને પણ ખાસ કરીને દિવાળી અને નવરાત્રી
હા નવ રાત્ર્રી ગુજરાતી માં કેટલી ધૂમધામથી ઉજવાય છે
હા ગરબા રમવાની મજા જ અલગ હોય છે
હા તને ગરબા રમતા આવડે છે
થોડુંક ઘણું અને તમને
હા મને પણ બેસિક સ્ટેપ આવડે છે ગરબાથી
હા નવરાત્રીમાં બધા ટ્રેડિશનલ ડ્રેસ પહેરે છે
હા તો વાત તમારી ચનિયા ચોલી અને સીળિું બહુ સુંદર લાગે છે
હા ઇન્ડિયન ટ્રેડિશનલ ક્લોથ્સની બ્યુટી જ અલગ હોય છે
હમ બિલકુલ સાચી કહી છે તું ઈન્ડિયન ટ્રેડિશનલની શૂથની બ્યુટી અલગ હોય છે
હા તમને કઈ ટ્રેડિશનલ ફૂડ ગમે છે
હા મને ટ્રેડિશનલ ફૂડમાં ઢોકળા અને ખીચડી બહુ ગમે છે અને તમે
મને દાલ ભાત અને ઠેપલા
ઇડિયન ઇન્ડિયા નું ફૂડ દુનિયાભરમાં ફેમસ હોય છે
હા દરેક સ્ટ્રીટનુંું ફૂડ અલગ હોય છે
હમ વાત સાચી છે તમારી પંજાબનુંું અલગ હોય છે સાઉથ ઈન્ડિયાનું અલગ હોય છે અને ગુજરાતનુંું અલગ હોય છે
હા તમને સાઉથ ઇન્ડિયન ફૂડ ગમે છે
હા મને સાઉથ ન્ડિયાન ફૂટ બહવુ ગમે છે ઢોસા અને ઇડલી અને તમે
મને પણ મને પણ એજ ગમે છે
હમ ઇન્ડિયન કલ્ માં ફેમલી નું બહુ મહત્વ હોય છે હેના
હા સાચી વાત બધા સાથે મળીને રહેેવું સારી વાત કરે છે
હમ ફેસ્ટિવલમાં બધા રિલેટિવ્સ ભેગા થાય છે
હા અને ઘરમાં ખુશીનું વાતાવરણ બની જાય છે
હમ સાચી વાત છે તમારી તને દિવાલીી કેમ ગમે છે
લાઇટ્સ અને ડેકોરેશનના કારણે
વા દિયાથી ઘર કેટલું સુંદર હોય જાય છે,
હા, મીઠાઈ ખાવાની પણ મજા આવે,
હમ હા મને ઉતરાયણ બહુ ગમે છે,
હા, પતંગ ઉડાવવાની મજા આવે ને
હા કઈપો કઈપો છે, બોલવાની પણ બહુ મજા આવે છે
હા, ટેરેસ પર પૂરા દિવસ મસ્તી થાય,
હમ આ તો વાત સાચી છે, તમારી અને દધીય પણ ખવામાં મજા આવે છે.
હા ઈન્ડિયન કલ્ચરમાં રિસ્પેક્ટ ન પણ મહત્વ છે,
હા સારું છે, મોટા લોકોને રિસ્પેક્ટ આપવું જોઈએ.
હા આપણા સંસ્કાર જ આપણી ઓળખ છે, તમને યોગા વિશે શું લાગે છે.
મને યોગા વિશે યોગા હેલ્થ માટે બહુ સારું હોય છે,
હા અને યોગા ઇન્ડિયા થી જ દુનિયામાં ફેમસ થયું,
હમ સાચી વાત ઈન્ટરનેશનલ યોગા ડે પણ ઉજય છે, ઈન્ડિયામાં
હા મેડિટેશનથી માઈન્ડ શાંત રહે છે,
હમ સ્ટ્રેસ ઓછો થાય છે, યોગાથી
હા તમને ઇન્ડિયન મ્યુઝિક ગમે છે,
હા મને ઇન્ડિયન મ્યુઝિક બહુ ગમે છે,
ક્લાસિકલ મ્યુઝિક સાંભળ્યું છે, ક્યારેક
હા, પણ મને બોલિવુડ સોંગ વધુ ગમે છે, ક્લાસિકથી
હમ મને પણ
વાહ ઇન્ડિયન ડાન્સ ફોર્મ્સ પણ ફેમસ હોય છે, ને
હા જેમ કે ભરતનાટ્યમ અને કથક
હમ ગુજરાતી ન ફોક ડાન્સ ગરબા પણ ફેમસ હોય છે, ઈન્ડિયામાં
હા આ તો સાચી વાત છે, તમને હિસ્ટોરિકલ પ્લેસીસ જોવું ગમે છે.
હા મને હિસ્ટોરિકલ પ્લેસીસ રજવાનું બહુ ગમે છે,
હા, તાજમહેલ રેડ ફોર્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી
હમ્મ તને તાજમહલ જોઈ છે,
હા એક વાર જોવું છે, મને તાજું
અ ઇન્ડિયન કલ્ચર ઇન્ડિયન કલ્ચરમાં અતિથિ જેવો ભવો પણ બહુ ફેમસ હોય છે,
હા ગેસને ભગવાન જેવું માન આપવામાં આવે છે,
હમ આ તો સારું હોય છે, આ આપડી સારી પરંપરા છે.
હા બિલકુલ તને લાગે છે, કે આજની જનરેશન કલ્ચરથી દૂર થઈ રહી છે,
હા મને થોડી ઘણી લાગે છે,
કઈ રીતે
અ આ રીતે કે લોકો વેસ્ટર્ન કલ્ચર વધુ ફોલો કરે છે,
હા પણ પોતાની કલ્ચરને બોલવું ન જોઈએ,
હમ્મ મ બનાવું સારું છે, પણ સં કાર પણ જરૂરી હોય છે,
બિલકુલ સાચી વાત
હમ સ્કૂલમાં પણ કલ્ચર વિશે શીખાડવું જોઈએ,
હા, તેથી બાળકો પોતાની પરંપરા સમજી શકે.
હમ સાચી વાત તને ટ્રેડિશનલ ટ્રેડિશનલ ફંક્શન અટેન્ડ કરવાનું ગમે છે?
બહુ ગમે છે,
ટ્રેડિશનલ મ્યુઝિક અને ડાન્સથી એટમોસફેર મસ્ત બની જાય છે, ને
હા અને બધા કલરફુલ ક્લોથસ પહેરે છે
હમ ઇન્ડિયન વેડિંગ પણ કેટલી ગ્રાન્ડ હોય છે
બિલકુલ ડાન્સ મ્યુઝિક અને ફૂડ બધુ એક્સાઇટિંગ હોય છે
હમ આ તો વાત સાચી છે તમારી તને મહેંદી ગમે છે
હા ડિઝાઇન જોવાની મજા આવે
હા ગર્લ્સ મુસ્લિમ ફેસ્ટિવલમાં મહેંદી મુકાવે છે
હા સાચી વાત તને કઈ ઇન્ડિયન વેલ્યુ સૌથી સારી લાગે છે
મને તો ઇન્ડિયન વેલ્યુ રિસ્પેક્ટ અને યુનિટી બહુ ગમે છે અને તમે
મને હોસ્પિટાલિટી
વાહ ઈન્ડિયામાં ઘના ધર્મો ના લોકો સાથે મળીને રહે છે ને હું સાચું કહ છું ન
હા આ તો સાચી વાત છે યુનિટી ઇન ડાયવર્સિટી એટલે જ ઈન્ડિયાની ખાસિયત છે
હમ બિલકુલ સારું વાત કહીશ છે
તને લાગે છે કે ઈન્ડિયન કલ્ચર દુનિયામાં યુનિક છે
હા મને ચોક્કસ લાગે છે
હા કારણ કે અ અહી ટ્રેડિશન અને મોર્ડર્ન લાાઈફ બંને સાથે ચલે છે
હા આ તો વાત સાચી છે તમારી ટ્રેડિશનલ અને મો લાઈફ સાથે ચલે છે અને આજ ઇન્ડિયાની સ્ બનાવે છે સારું કઉ છું ન
હા હા સારું કહ છો આપણેે પણ આપડી કલ્ચર ને રિસ્પેક્ટ આપવું જોઈએ
હમ સારી વાત છે તમારી
હા અને બીજી જનરેશન સુધી પહચાડવું જોઈએ
હા નાના લોકોનો એના મોટા લોકોનો રિસ્પેક્ટ જોવા મળે છે અને ગેસ્ટ ન
હા આ હા આ તો તમને એકદમ સારું કહ છો કે નાના લોકોને મોટા લોકોની રિસ્પેક્ટ કરવી જોઈએ અને સાથે મોટા લોકોને નાના લોકોની પણ રિસ્પેક્ટ કરવી જોઈ જોઈએ કારણ કે રિસ્પેક્ટ આપે તો જ રિસ્પેક્ટ મળે
હા
નાના લોકોએ મોટા લોકોને રિસ્પેક્ટ કરવી જોઈએ બંને ન બંને રિસ્પેક્ટ કરવું જોઈએ તેથી જ અ સારું છે
હમ બહ સારી વાત કરી છે તું એટલા આ માટે આપણા ઈન્ડિયા બહુ ફેમસ હોય છે પોપ્યુલર છે એના કલ્ચરની એના અલગ અલગ અલગ અલગ કલ્ચર ડાન્સ ફૂડથી ખહબ ફેમસ વય છે ન્ડિયા
હા એના ટ્રેડિશનલ કપડાઓ કે ટ્રેડિશનલ ફેસ્ટિવલસ જેમકે નવરાત્રી દિવાળી અને દરેક સ્ટેટનું દરેક દરેક અલગ અલગ ફેસ્ટિવલ જેમ કે ગુજરાત ન નવરાત નવરાત્રીમાં ઘણા બધા ડ્રેસીસ પહેરે છે લોકો રાતમાં આવીને નૃત્ય કરે છે અને ઘણા સ્ટેટ્સની અલગ અલગ ફૂડ એ એ જ ઇન્ડિયા ને અલગ ખાસ બનાવે અને એથી જ ઈન્ડિયા આ વસ્તુ તુમાં બહુ આગળ છે
સારી વાત કહે છે તને આજે એ વાત કરીને મને ઈન્ડિયન કલ્ચર પર ગર્વ થાય જાય છે
હા મને પણ ચાલો પછી આપડે મળીએ
હમ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ